હાલો.
હા કેમ છો?
મજામાં તમે કેમ છો?
અમે પણ બી મજામાં શું કરતા હતા?
કા નથી પછી લાવોતો.
બસ.
બોલો હમ્મ બસ.
મેં આપણે શું વાત કરું. આજ આપણે શું વાત કરું છું આપણે ટોપિક ઉપર દેખો કે આપણે ચોમાસાનો વરસાદ ના હોવે તો આપણે કેટલી બધી પાણીની કમી થઈ જાય.
ચોમાસાનું વરસાદ?
હા ચોમાસાનું વરસાદ ના પડે તો આપણે કેટલી બધી પાણીની કમી થઈ જાય.
હા
તો એના માટે આપણે પાણીની વછત જરૂરી કરવાની છે હાચી વાત હેકે નહી?
બરાબર છે.
પાણીનો બગાડ ના કરવા. પાણીનો બગાડ ના કરવાનું આપણે વધારે પાણી ના વેસ્ટ કરવાનું. આપણે વાપરી વાપરીને જો પાણી યુઝ કરવાનું.
હમ્મ અન દેખો વરસાદથી વાતાવરણ તો ઠંડુ અને ઠંડુ રહે છે.
હાચી વાત હે.
ગંદ અને ગરમી પછી વાત તો વરસાદ આવવાનો તો મજા ભી આવે છે આપના લોકોને ફેરવા જવા માટે.
આમ આપણે વરસ હા આ તમારી હાચી વાત છે. વરસાદ તો આવુ જ એના કે વરસાદ ના પડ્યો હોવે તો આપણે પાણીની કેટલી કમી થાય. તેના માટે વરસાદ આવું જરૂરી છે. આપણા માટે મહત્ત્વપૂર્ણ છે. આપણે વરસાદ આવામાં આવાથી આપણે ફાયદો બી છે. ને ગમે તે દેશને નુકસાન બી થાય.
હા આતો સાચી વાત છે.
હાચી વાત હેકે નહીં?
હમ્મ
નુકસાન આપણે એવું થાય ને કે કેવું કે વધારે પાણી પડેને, નાણાં આવતા રહે ને, બધું જતું રહે તળાવ ભરી જાય ને. પવન વધારે હોય ને બધા ઝાડ પડી જાય ને, ઓ બધું આ હોવે તો નુકસાન કેવાય. ને આપણે નોર્મલ આપણે જેટલી જરૂરત હોવે ને એટલું પાણીનો વરસાદ વરસાદનું પાણી પડી જાય તો સારું કેવાય.
હા આતો સાચી વાત.
હાચી આપણે હવેના હા બોલીએ
વરસાદ જ્યાદા થવાથી તો ખેડૂતોનુ બી નુકસાન થવાનું.
હાચી વાત હે. વધારે પડે તોય નુકસાન ને ઓછું પડે તો બી આપણે નુકસાન છે.
આતો વરસાદ જો વધારે વરવાનો તો ફાયદો એક જ લોકોનો થવાનો.
હાચી વાત હે.
નાના બાળકોન એને કારને છૂટી મળી જવાની.
હાચી વાત. ને ઘણા લોકોન તો વરસાદના પાણીથી એલરી બી એલર્જી બી થાય.
હા દુખે. તમને શરદી ઝુકામ બી થઈ જવાનો.
હાચી વાત એ. લેકિન આપડે તો વરસાદનુ પાણી ગમે મજા આવે.
વરસાદનુ આ મસ્ત આ
નાના સોકરા લોગ નાના સોકરા લોગ સુ કરતા વરસાદ પડે એટલે કેવા ના બહાર અહ નાવા મંડે.
હમ્મ હમ્મ.
એને બહુ મજા આવે છે ને ઠંડો-ઠંડો પવન આવતો હોવે એને ઓસા આમ મજા આવે છે બાકી. આપડે વધાર નુ પ-પડે તો બી આપડે નુકસાન કહેવાય ઓછું પડે તો બી ને આપણે બધાથી વધારે નુકસાન તો કિસાન લોગોને થાય.
હા તો સાચી વાત બોલ્યા તમ
હાચી વાત ને, આપડે તો ઠીક છે કે ઘરનું કામ ને બધું નાવામાં એવું પ લેકિન કિસાન લોગોને ખેતીવાડી બી બધું કરવી પડે બિચારોને. ખેતીવાડી ના કરીએ તો, વરસાદ ના આવે તો ખેતીવાડી ક્યાંથી કરે. ને ખેતીવાડી
વરસાદ નહી આવવાનો તો બી તે લોકોને અહ ત્રાસ થાય છે અને વરસાદ વધારે બી આવવાનો તો બી તેનું નુકસાન થવાનું.
હાચી વાત છે. નેમ વરસાદ આપડા માટે મત બહુ મહત્ત્વપૂર્ણ છે. આવવું જ જોવે એને, ને એવું નહીં કે ચોમાસામાં વરસાદ આવે. હમે તો એવું છે ગમે તે ટાઈમ આઈ જાય ઉનાળામે તો બી વરસાદ પડી જાય કોઈક દાડે. સીયાળામી બ સ સીયાળામી આઈ જાય.
હમ્મ.
અને જેને એની જરૂર કિસાન લોગોને જેને એની વસ સાદની જરુરત હોઈને જેવો નહીં આવતો.
હમ્મ કિસાનો માટે તો ચોમાસો ખૂબજ મહત્વનો છે પણ.
હાચી વાત એ. કરોડો રૂપિયાની કમાઈ છે. કિસાન લોકો મ-માટે. લેકિન બિચારોને એની ટાઈમ જ્યારે જરુરત હોવે ને નહી આ-આવતોય નહી ને પાછા વે-વના ટાઈમ આઈ જાયન તો બિચારાઓન બધું બગાડ કરી નાખે એવું એ.
વરસાદ વગર તો ખેતી જ નથી થવાન
હાચી વાત એ બગાડ વરસાદ નઈ આવે તો ખેતી ના થાય કેતી ના થાય તો કેટલું બધું મેઘીવાળું થાય આપણે બી મુસીબ આપડે બી આપડે માટે બી મુસીબત આવે પછી.
હા, આપડા માટે બી આવે.
આપડે સુ ખઈએ પછે, હર વસ્તુ મેં મેંઘીવાળું વધી જાય.
હા, આ તો સાચી વાત છે.
પે પેલાં આપળે ચક્કર ચાલી પચાસ રૂપે કિલોથી હવે સાઈટ રૂપિયે પ પિચોતર રૂપે કિલો થઈ ગઈ તો બધું માંગી, વરસાદ ના પડે તો મોંઘી વાળો જ થાય ને.
હમ્મ.
ને ચક્કર તો બધાને જરૂર જ દેખો બધાને ચાય જોવે છે.
હમ્મ, હા તે સાચી વાત.
ચક્કરની તો બોજ જરૂર જરુર પગ ભલે ગમે તે બધાને ડાયબિટીઝ જે તો ફીકી કોઈ પીતે જ નય ને, બધાન મીઠી જ જોવે.
ડાયાબિટીસ વાલા ને તો ફીકી જ ચા આપવામાં આવે.
બાકી ફીકી ચાય પીતૈ જ નય ને.
બધા કેતા હોવે કે અમાંન ફીકી નય ભાવતી એવું કે. એના માટે આપણે પાણીનો બચાવ આપળે પાણીનો બચાવ જરૂરી કરવાનો. હાચી વાત એ નય જરૂરી કરવું પડે આપણે પાણી નું બચાવ. ગમે તે પાણી કેવું રેડતા હોવે આપણે જેવા તો હોવે તો સોચી સમજીને પાણી રેડીએ કે પાણીનું બચાવ કરીએને તો આપણે એટલું બધું ફાયદો થાય ને આ પણે વધારે પાણી રેડીએ તો આપણે એટલું બધું નુકસાન બી થાય. આપણે એવું ના કે આપણે જેટલી જરૂત તો એ એટલું તમે વાપરો ને હદથી બહાર ના વાપરાય પાણી. પાણી નો બી હિસાબ હોય.
બરાબર છે.
હાચીવ આપળે બધાના ઘરમાં ટુ વેલ લે ટુ વેલ ચાલુ કરીએ તો ઘડી ઘડી એક વાર કરી ને બધું ભરી દો મતલબ તમે ઘડી ઘડી વાર કરી દો તમારે મી તરના થોળે, બિલ ના આવે, રેડિંગવાળા આવ તો તમારે બિલ વધારે ના આવે?
હા તો ખેડ ખેડાપિ તો બિલ જ ના આવાનું એ લોકો તો આકડી લા ખી ને લાઈન ચલાવાના.
એવું?
હા, લાઈન ચોરી કરવા ના ખેડવા.
હાચી વાત છે. આપળે ગમે તે વસ્તુ અમે તમે ગમે તમે પંખો ચલા તો બી બિ આવાનું, લાઈટ લગાઇ તો બી બિ આવ અવે તો કેટલું બધું મેંગીવાળો થયો તો મેંગીવાળો એની વસ્તુન થાય કે આપળે વરસાદ ના પડેને ટાઈમ ઉપર તો બધી સીઝનો, બધી વસ્તુનો ભાવ વધી જાય.
અને વરસાદ વધી એ વધારે આવાની તો પછી તમારા રસ્તા બી બંધ થઇ જવાના લોકોને તકલીફ પડે છે, ઘરમાં પાણી પણ ભરાઈ જવાનો તો તે લોકોનું નુકસાન થઇ જવાનું.
આપળે માણસનો ને બધાન નોકરી થાય, ઓફિસ થાય આ બી બધા બંધ થઈ જાય.
હમ્મ.
એના માટે તો મુ કંવ સું વરસાદ ના પડે તો આપૂણે મુશ્કિલ બી થાય. એના માટે વલ પાણી બી પાણીની કિંમત કરવી જોઈએ આપળે.
હમ્મ.
હાચી વાત હે કે નય?
માર તો સાચી વાત છે. વરસાદ ના ઋતુ માં તો તમે આરોગ્ય નું ભી ધ્યાન રાખવું જોઈએ.
હાચી વા તમારી વ છોકરા લોકોને એક્ઝામ હોવે પર વરસાદ પડી જયો તો રસ્તો બંધ હતો તો કઈ રીતે સોકરા આપણે પરીક્ષામાં મુકવા જા, હાચી વાત હે કે નઈ તોબદી આ તો બી પછી આપણે મુસીબત ના આવે કે ના આવે.
હા
વરસાદ મે બહાર જઈએ તો કેટલો બધો ટ્રોફિક હોય, વરસાદ પડતો હોય પાણી ભરાઈ ગયું હોવે. તો કઈ રીત થી જવાનું હવે આપણે?
વરસાદમાં સમયમાં તો તમે પાની પી, તે ફિલ્ટર કરીને પીવું જોઈએ. ગરમ-ગરમ જમાંવું જોઈએ. છત થી ત્યારે વરસાદ આવાનો, ત્યારે તો ગરમ અ ખોટા એના ભજ્યા ખાવાના મજા જ અલગ છે.
હ.. હા, હાચી વાત હ, ગરમ-ગરમ મેથીના ગોટ ટા આપણે કાંદાના ભજીયા કાઢીએ. ને બધા ખાઈએ વરસાદ મે તો બોવ મજા આવે છે.
હાચી વાત હે કે નઈ
હા-હા, તો હાચી વાત છે.
ઠંડુ-ઠંડુ પવન આવતું હોવે ને, બધા આપણે હંગાતે હોઈએ તો ઓર સારું મજા આવે આપણે બધાને હાજી વાત હે કે નઈ ગરમ-ગરમ આપણે ગમે તે વસ્તુ બનાઇએ, છોકરા લોકો તો કેવા કરતો વરસાદ ના આવે એને પેલે જ આપણે કઇ દે, મમ્મી મન તો મેથીના ગોટા કાઢ ને, મને બઉ મજા આવ તો પેલા છોકરા શું કરે સે ડીશ ભરેને બહાર લઈને જાય, ના આવતા બધા હંગાતે સો કોરા રમ, રમતા-રમતા ખાઈએ તો કે મમ્મી મજા આવે અમને લોકોને તો, એના માટ તે આપડા વાસ્તે વરસાત, આય તો આપણા માટે હારું. કેવાય ને આપડે વરસાદ બી પડીએ તો આપણે પાણીની કિંમત કરવી જોએ. ગમે તે પાણી ના રેડ પાણી આપણે બચાવી ને યુજ કરવાનું હાચી વાત હે કે નઇ?
હા તો હાચી વાત છે તમારું, પાણી બચાવું જોઈએ.
પાણી મહત્ત્વપૂર્ણ છે, આપણા માટે બ પાણીની કિંમત કરીએ તો આપણા માટે હારું કેવાય. સાચી વાત હે કે નઈ? હેલો.. હા, એના માટે હાચી વાત કેવાય ચલો તમાસ તમારા સાથે મને વાત કરવાની આજ બઉ મજા આયી સે. મને સમજ સમજવાની બી મલ્યું છે, મને જ્ઞાન બી મલ્યું છે. ને એને આપણે સારું બી લાગ્યું છે.
હા, મને બી સારું લાગે છે, તમારી સાથે વાત કરીને. આ તો તમારી સાથે શીખવાને બી મળ્યું.
ચલો પછી કરીએ કોલ
હા, જય શ્રી કૃષ્ણ